હલો
હ શું કરો છો મજામાં
ઓ એ અવાજ નહી આવતો ઉતળ બોલો થોડું
શું કરે છે બધા મજામાં શે એવું છે.
હમ.
હમ, સારું સારું. બસ આ તકીના કવર બનાવું હું.
એવું એમ એ રોટલી બનાવવું કોણ.
એવું છે.
હમ.
સારું સારું લો તો અમે આઈ જોવો ખાવા.
હે
અમે ખાવા આઈ દો તો
હા ચોક્કસ બધા કંઈક જાક
હમ્મ
અને રોટલી
એવું એમ
ઠંડી સાસ
હમ સર સરસ સરસ લો અમારે હેને હમ અમે અડદની દાળ બાફી હવે વખારવી હે કોણ.
એવું એ
હા.
અમારે બધા રવિવારે જવાનું છે. ફરવા તમારે આવું શે.
હમ્મ આબુ તો શે હવે જોવ હું કેટલા વાગે નીકળવાનું છે તમારે
જવાનું છે નવ વાગસી કોને અંદાજ સ તો
એવું એમ હમ્મ નવ વાગશે તો કોને કોને જવાનું તમારે
અ જો સુનીફૈયા બણસી કાકતી કાચી શિલ્પી બાબુ અનબુલ મૌ કાચી ને કાચી આ બા ના વિના કાચી પણ પેરા કુવે થી ખબર નહ મને
હમ્મ
તમારે આબું હોય તો
અમાર આવબું તોશે
હ
પણ નવ વાજે જે હોય એડો તો મેળ આવે કારણ કે મારે હવે તૈયાર કરવાનો એક ઓર્ડર હે
તો તો તમે શેને હટાવ ઈ એક છો
એટલે ઓર્ડર વેલા પતાઈ ને પસી નિયાક ળો બા
એવું એમ સારું સારું લો બે છોકરીયો
બે છોકરીને લઈને આવશે વડી
એવું એમ
હા
હમ્મ હવે તો ઘરે રહેશે ને આપણે બધા જઈશું
એવું એમ મુકી જવાનું
બધા ના હમાં પછી જેટલા થઈ
શેમાં જવાનું સે
હવે ઇકો વારી ઈક રિક્ષા કરી આટલા બધા રિક્ષા માં ના આમાં ઇકો કરવી પડે કોણ
હમ્મ હ ઇકો કરવી પડે સાર વળોતો હમ આઠ નવ વાગ્યા ન ગાળા હેડવાનું હયશે તો અમે આઈ જા હા.
આઠ વાગ તમે આયી જશો?
હમ.
આઠ વાગ કાલ આયી જાસો.
અવાય જાહ.
તો કો વાંધો નઈ.
હમ.
હમ. કાલ તો કોઈ મજાના આવી પછી રાતે માર વરસાદ આવા મળ્યો જબરજસ્ત પડ્યો.
એ અમારે બઉ વરસાદ હતો રાતે તો.
હ.
સુ કો બીજી સોનતી હૈંન?
અવ સોન્તી હે. ઠંડા થઈ ગ્યા.
એવું એવું એમ વરસાદ આ ગાય એમ બઉ ગરમી પડતી હતી.
બહુ ગરમી પડતી તીન એટલે.
હમ. મારે આ ઓશિકાના કવર બનાવાનો હે ચાર પોચ. તે કટિંગ કરીન બનાવું હો.
હ ચાલે ચાલે.
હમ, હ તે કટિંગ કરો હું હાલ. પછી બેહો મશીન એ બનાઇ દઇશ.
અન હું એ જો તમાર હંગાત કદાચ વળતા આવરાય તો પછી તમારે હંગાત આઈ જઈશ. પાટણ અ થોડી બીચ બીજે દિવસ વહેલા સોમવારે આવું એના કરતા. તો રવિવારને વેલી અહ હોજની આવતી રહીશ તમારેરે ઈ જોવું છું કરણ. અમારા ઘરનો જેવો વ્ય
ના ના બરોબર એજ.
હમ. બોલો બધ મજા?
હા હો મજામાં મે અડદ ની દાળ બાફે. ના ના યાર પપ્પા આયા જ નઈ બારબર પપ્પા દુકને કોમી ગયા.
એવું એમ.
હમ.
મન કે હોજે ફોન કર જે હું ફોન કરો ભૂલી જજી.
એવું છે એમ.
હ ના કરે તો.
ના ઓઘો નઈ. અમે એ જો અડદ ની દાળ બાફી હે.
હા.
અને માલફા બનાવા હે કોણ.
અરે એવું એમ.
હમ તમે ખાઈ લીધા એટલે અમન ઈચ્છા થઈ ગઈ.
એવું એમ મસ્ત બને અ મારફા, અમાર બહુ મસ્ત બન્યા હતા.
હ મારે વાજ બનાવા એવા બ
હ, મસા સરસ જ બને.
હા અમારે બનાવાશે ખો. હમ એવું જ કરવું હ પસ. બસ મશીની બ બેવું છે પેલા બધું તૈયાર કરીને મૂકી દવું.
હ કલાક બે કલાક પલડે ને.
હમ
તો તૂટતા ની મારે એકે નતો તૂટ્યો પેલો પણ નતો તૂટ્યો.
એવું એમ
હા મસ્ત બને ત્રણ કલાક પલાળે ને તો ઓર મજા આવે હો ભાઈ
એવું એમ
ત્રણ ત્રણ કલાક પલાડવો જ પડે કમસેકમ.
હમ હમ સરસ સરસ લો તો હવે હમ અ અમે દાળ તો બાફી દીધી હે હવે
હમ અરે થરામ એક મહિણું થઇ જ્યું હે?
કોણ મરી ગયું?
બઈ પેલા આ રયા કંકુ કાચી કંકુમાં તો ઈ રયા મરી જ્યાં હે.
એવું સે એમ.
જોશના ફઈને ના સવી ફઈને કોક કાચી થઇ હી.
જોશ નાખઈ ને બૂંદ થાય.
હઅ ઈ રહનું એન કાચી દહીં
હમ હમ એવું સે એમ
હમ
હમ હહ બોલ ચેવો પવને હતો રાતે?
હમ શું કો?
રાતે ચેવો પવન હતો?
રાતે પવન જોરદાર હતો.
એવું એમ મેજરિંગ કાટકાન બહુ પડ્યા આજ તો.
ઉ હશે પણ લેતા જાજો ઓમ તો હશે જ. વીજળીન કાટકા તો ચેવું દા અંધારે અજવાળે હતો.
તા
બીક લાગે એવામાં તો લાઈટ હવે આઈ સે તરત.
એવું સે અમારે તો નથી ગી કોન
એવું એમ ચાર્જિંગ નતું થાતું? ચાર્જિંગ નતું એટલે હવે ચાર્જિંગ મૂકવા પણ ગીતમાંને થોડુંક ફોન કરું.
ચાલે ચાલે બસ અમે આ લહણ ખોડહ
એવું એમ
હોવ પહિ દાળ બાડ નાખી દે હહ
ઓવ બનાઈ બનાઈ ને ખઈલો હવે અતાર હવાર હાજ નથ
હોવ હું હજી બનાવાની. ખ્યાતિ પણ કીધું હોજે પપ્પા ની હોય એટલે કેટલા અતારમાં બનાવી દઉં. એટલે
ચેમ પપ્પા ની હોય હોજે?
પપ્પા ઘરે જે તારે ને હોજે.
હહ હવે અતાર હોય તો ખઈ એવી રીતના એમજ ને હહ અતાર હોય તો ખઈએ હહ હમ કાળી રોટી
હમ હમ કાળી રોટી
ચાલે ચાલે
હહ બરો
બોલો બીજું હોવ સોંતિ હૈ.
અક્ષી શુ કરે હે?
અક્ષુ જ્યાં ગોમમાં અમારી કોક વરઘોડો એમ એ વાત હોંભડી હે ચૌહાણ શે બધી ખબર નહીં મને. પાકી પણ એવું બધું હે એટલે જોવા જ્યાં હે. કોણ કાકો લઈને જયાશે મારે શોંતિ એ અમારે કાલ વરસાદ આયો ને
હમ.
એ ગારો ગારો થયું ને બધું એટલે એમાં પકાલા જઈ જઈ ગાર ગારો કરીને આવે ને વ કે મને ધોવરાય.
વાટકી આલદોને ધાબા પાડેય જાહે.
એવું કરે ને તો હારું આ તો જેટલું લપસણ હોય ને અહિયાં જાય અને પગલા પાડીને આવે એટલે બધું ગારો ગારો કરીને આવે હવે મમ્મી ધોવરાય. વડી ત તોરા વડી કયાંથી ત્યા દઈદ્યો.
રહેેવાનું ક્યા છોકરાને તો.
કણા બની રહ્યો જઈ ને આવેરો.
હમ હાચી વાત.
અમન ક્યાં છે ભોલો ત્રીસ થઈ જાય એરું કોક કીધું ને તો તમે હમણાં વાત કરીને અમન.
ટાકસો ન એ આપડે જે લીલા કલર નું નય આવતું ફોન કરવાનું.
હા.
આપળે ત્રીકળ દબાવેને એનેય લખેલું હતું.
હા.
એ ટાસ કેવાય ચેટલા થીયા હે તમારે.
દસ જેવાહે
એવું છે એમ હા તો દસ પૂરા થઈ ગયાશે વડી પાસા બીજા આવશે.
પંદર થઈ જાય.
અહીં તીશ પૂરા કરવાના. એટલે દસ પૂરા થયા હેને બીજા હવે આગળ તમારે પૂરા કરવાના પંદર જ. અ હતા એમથી દસ પૂરા કર્યા તમે.
એવું હોય એમ પછી શું કરવાનું. પછી નવું એપ્લિકેશન નાખવાનું.
ના ના એતો આવશે કે ટાકસ ડાઉનલોડ કરો એવું કો કે. અપલોડ કરો એવું લખેલું આવે તો ક્લિક કરી દેવાનું.
બસ આનું આજ કરવાનું હોય.
હ. હઉ આનું આ કરે જ આનું તીસ પૂરા થાય પછી આગળ જે પ્રોસેસ હોય એ કરવાની.
પછી આ હર્સને અડી ચાલુ કર્યું.
ભાઈ એમ તો થઈ ગયું ચાલુ.
ફરીથી એમ.
હવ ફરીથી ચાલુ થઇ ગયું.
હાર હારુ લો થેન્ક યુ તમે કીધું એ બદલ આભાર ખૂબ ખૂબ હલો હમ ગુડ હા ગુડ ગુડ.
સારું સારું લો બીજું કો.
બસ શોંતિ હૈ.
એમ શે શું કરે મીશું એવું એમ.
શનિવાર હતો ન વહેલી નિશાળ હતી.
આવે એટલે ફોન કરાવજો આજ તો હમણાં તો કરી જ નઈ વાત બે ત્રણ દિવસ થી.
આવો જરૂર. ચોક્કસ હા ચોક્કસ. તો કેટલા લોકો થી વાત કરી તમે અત્યાર.
અત્યારે તો એક ઉર્મિલાન મોય કરીને તમને કરી બેજ.
એવું એમ.
હમ.
નીવ આજ તમારે વરસાદ આયો તો મજા ના આઈ. અમે બઈને બધા પછી ભેગા હોય રહ્યા
એવું એમ
હ અમે બધા પછી ભેગા હોય રહ્યા છ નેટ લા તો થી કે મારે પાછું જવ ઊંઘું આખી ઊંઘુંમાં ઉઠાયડે
ઓય તો ઈ ન પાસે એડી દ તો હશે
હેદ ત ઇન ચાર દ ન એે એની પામવામ ફેર વિ નામમ ફડે કે મ
એે ન કરત છેે.
અ અ
હ હ હમ
કેટલી મિનિટ થઈ
મીનીટ તોવે અગિયાર થી હે એક મિનિટ ર હ પતવા આવું
હા વાંધો નહી કર વાંધાની તો વાત કરો મ
સારું કે બસ હવે યાર લોટ પલાડો
અને બેને બ્લાઉઝ સીવ્યું કટિંગ કર્યું
ના હાડીને ફોલ નાખે બ્લાઉજ બાકી હે
હા તો શું કરવાનું છે અહીયાયા લાવવાનું છે કે
હવે જોવું હું છેવું સેટિંગ થાય હજુ મારે કવર થઈ ર ને ઉશીતા ન એટલે
એ પછી થાય તો કરી દઈશ એવું એમ કામ બીજું પતીજ તમારે
હા પતિ જ પણ હજુ રસોઈ બનાવાની બાકી છોકરાઓને ભણવા મુકવા જાવા
બજ
હજુ પડ્યા હ બે ત્રણ બ્લાઉઝ છે
એવું છે.
હા પણ એતો હતો ને બસ ધીમે ધીમે સીવે જઈશ હમ હ સારું સારું લો બીજી સોતી હેને
હ સોતી હાં
બસ તા
પેલા કરનું તમારે બધું ઓકે થઈ છે ત
હા એ તો ઓકે થઈ ગયું હવે સોમવારે આવવાના હ એ ભાઈ બેંક વાળા